કેમ હા આવે છે આવે છે મારો આવે છે
હા આવે છે બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો બસ આ જમીને બેઠો હતો
હમ હું તો આજે મારા પરિવાર સાથે તે સમય પસાર કરી રહી હતી
સરસ તો ખુબ સરસ છે ને કે પરિવારને તો સમય આપવો જ જોઈએ
હા અને તમારા પરિવારમાં કેટલા મેમ્બર્સ છે
બસ મારા પરિરમાં છેને જો દાદા દાદી મમ્મી પપ્પા અને હું અને બેન
વાહ બહુ મોટો પરિવાર છે નહી બધા સાથે રહેવો કે આમ અલગ રોહ છો
નાના બધે જ સાથે અને ખૂબ આમ મને ગમે છે
હમ ઘરમાં હંમેશા ખુશી અને ઉત્સાહ રહે નહી
હા અને તમે શું દાદા દાદી સાથે તમારો આમ સંબંધ કેવો છે
આમ મારો તો બહ જ સરસ છે અમારો તો દાદા મને રોજ આમ નવી નવી વાતો ન મતલબ વાતો કે એમના જે અનુભવો એમના જીવનમાં થયા હોય એ કે અને મારા દાદી મને એકદમ મસ્ત આમ કેવાય ને ચટપટું સ્વાદિષ્ટ જમવાનું બનાવી આપે
આ તો ખુબ સરસ છે અને આજકાલના તો સમયમાં છે ને લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે તો તમારો શું વિચાર છે
હ હું તો એવું વિચારું છું. કે દરેક પરિવારની આમ પોતાની પરિસ્થિતિ હોય છે પણ પ્રેમ અને એકતા હોવી જોઈએ હું તો એટલું માનું છું ભલે તમે જેમ રો એમ પણ પ્રેમ અને એકતા તો રાખવી જ જોઈએ એક બીજા પ્રત્યે
બિલકુલ સાચું અને તમારા ઘરે બધા સાથે બેસીને જમો છો કે નહી.
હા અમે રાત્રે અમે બધા સાથે બેસીને જમીએ કારણ કે દિવસે તો આમ કેવાય ને કે બધા ફ્રી ના હોય બધા જોબ પર હોય ને એમ એટલે રાત્રે બેસી ને દિવસભરની બધી વાતો કરીએ અમે.
આદત તો બહુ સારી છે. અને આજકાલ તો છે ને મોબાઈલ ના કારણે છે ને લોકો છે ને ઓછો સમય સાથે પસાર કરી રહ્યા છે.
હા એટલે અમે તો એક નિયમ જ છે અમારા ઘરમાં જમતા સમય મોબાઈલ જે મતલબ યુઝ જ નહીં કરવાનું એમ કોઈ ઈમ્પોર્ટન્ટ કામ હોય અર્જન્ટ હોય ને તમે કરો તો વાત અલગ છે બાકી અમારા ઘરમાં તો રૂલ જ છે કે નહી યુઝ કરવાનો
તો બહુ સરસ વિચાર છે અને વીકેન્ડમાં તમે શું કરો છો
વીકેન્ડમાં તો અમે જોઓ ને ક્યારેક આમ બહાર ફરવા જતા રહીએ પછી મુવીઝ જોવા જઈએ કોઈ કેફેમાં જઈને બધા ફેમિલી અમે જઈએ અને એમ હોટલમાં કઈક જમવા જઈએ અને રાત્રે એમ રમત રમીને એમ બધું કરીએ કેન્સમાં તો
તો ખુબ સરસ તમારું તો છે ને આનાથી છે ને પરિવારની બી આમ કેવાય ને સંબંધોને આમ મજબૂત બને નઈ
હમ બિલકુલ પરિવાર તો આપડી સૌથી મોટી તાકાત છે એમના વગર તો આપણે કઈ જ નથી
હા હું પણ આ વાત સાથે તો સહેમત છુ હ મુશ્કેલ સમયમાં પણ પરિવાર જ આપણી સાથે ઉભો રહ્યો છે
હા એટલે જ આપણે પરિવારને સમય મતલબ પ્રેમ અને સન્માન પણ આપવુ જોઈએ
તો બહુ સારી વાત કરી અને પરિવાર વગર આમ જીવન અધૂરું લાગે
હા એજ સાચી વાત આમ ખુશ કેહેવાય ને આમ નહી કે આ બધા કે ખુશ પરિવાર ખુશ જીવન એમ
તો બરાબર છે આ તમારી વાત તો સાચી છે અને હું છે ને આમ વિચારું છું કે આમ કે તમારા ઘરે આમ જવાબદારીઓ કેવી રીતે આમ વેંચેલી છે થોડુ જણાવશો મને
હા અમારા ઘરમા જ છે ને દરેક વ્યક્તિ ની આમ અલગ અલગ જવાબદારી છે જેમ કે મમ્મી છે તો એ રસોઈ સંભાળે પપ્પા ઘરના મોટા મતલબ નિર્ણયો લે છે અને અમે જે બધા નાના નાના બાળકો છીએ મતલબ અમે એ બધા બધા અમે કામમા મદદ કરીએ એમ
સરસ આ તો ખુબ સરસ વાત છે અને શું તમને લાગે છે કે બાળકો એ પણ ઘરના કામમા મદદ કરવી જોઈએ
હા બિલકુલ કેમ નહી કારણ કે આખી જવાબદારીઓનો ભાવ મતલબ આવે અને માતા પિતાનો જે બોજ હોય એ પણ ઓછો થાય આપણે થોડી બહુ મદદ કરીએ તો એમને ખુબ રાહત મળે છે.
તો તમે કઈ કઈ મદદ કરો છો.
હું તો જેમ કે મારી રૂમ સાફ કરું એમા પછી કચરા પોતુ મતલબ એવુ બધુ કરું. પછી ટેબલ ને એવું બધુ સેટ કરું. ક્યારેક તો શોપિંગ કરવા જઈએને એમા પણ મમ્મી ને મદદ કરું પછી જમવાનુ થોડુ બહુ એકાદ ટાઈમનુ જો ટાઈમ મળે કોલેજમા રજા હોય તો હું બનાઈ આપુ. એવુ નાનુ-નાનુ કામ કરીને હું મદદ કરું છુ.
આ તો બહુ સરસ અને શું તમારા ઘરમાં કોઈ ખાસ પરંપરા છે.
અમમ હા અમારા ઘરમા તો છે કે દરેક રવિવારે અમે છે ને સાથે બેસીને ચા પાણી કરતા કરતા છે ને લાંબી લાંબી વાતો કરીએ આમ બે ત્રણ કલાક સુધી.
આવી પરંપરા તો આમ કેવાય ને કે સંબંધોને બહું આમ વધુ મજબૂત બનાવે છે નઈ.
બિલકુલ એતો આથી દરેક વ્યક્તિ આમ એકબીજા સાથે એમ મતલબ કેવાય ને સારી રીતે સમજી શકે એકબીજાને.
પણ જોવા જઈ ને તો આજકાલ તો જણા બધા એટલા વ્યસ્ત હોય છે ને પણ આમ આદત આ જાળવી રાખવી એ મુશ્કેલ થઈ જતી હશે નહી.
હા થાય તો ખરી મુશ્કેલ પણ જો આમ ઈચ્છા હોય ને તો સમય મળી જ જાય આપડી ઈચ્છા હોય તો આપણેે બધુ કરી શકીએ છીએ.
બિલકુલ સાચી વાત છે અને તમને શું લાગે છે કે આમ સારા પર પરિવારની ઓળખાણ કઈ રીતે થાય.
મારા માટે તો પ્રેમ હોય, સન્માન એકબીજાને આપો એજ સારા પરિવારની ઓળખાણ છે.
બરાબર અને જો પરિવારમા મતભેદ થાય તો શું કરવુ જોઈએ?
હ મતભેદ તો જો આ તો કોમન છે દરેક ઘરમા થતુ હોય છે. પણ આપણે એમ શાંતિથી વાત કરવી જોઈએ, પછી ગુસ્સા કરતા આમ સમસ્યા વધે છે. એટલે ગુસ્સો કરીએ તો જેટલો ગુસ્સો કરીએ એટલી સમસ્યા બમણી થાય. એના કરતા આપણે શાંતિથી મગજથી વિચારવુ જોઈએ.
બિલકુલ બિલકુલ અને આપણે વાતચીત તો આમ ખુબ જરૂરી છે આમ.
હા એ તો છે હા એકબીજાની વાત આપણે ધ્યાનથી સાંભળવી પણ એટલી જ જરૂરી છે.
તો તમે ભવિષ્યમાં કેવો પરિવાર ઈચ્છો છો તમે?
હ હું તો એવો પરિવાર કે જે આમ બધા એકબીજાને સપોર્ટ કરે, અને આમ સાથે મતલબ રહેવાનું બી પસંદ કરે, અને સાથે એમ કેહેવાય ને કે પ્રગતિ કરે એકબીજાની પ્રગતિમાં ખુશ હોય એવા પરિવાર હું ઈચ્છું છું.
બહુ સુંદર વિચાર છે ને તમારો તો.
હા એજ પૈસા તો જો પૈસા તો મહત્વના છે. જ બરાબર પણ પ્રેમ અને એકતા વગર ઘરમામાત્ર આમ કેહેવાય ને કે
બરાબર છે. તમારી વાત તો બિલકુલ સાચી છે.
એટલે એકતા જરૂરી છે.
હા એટલે જ ને અને પરિવાર એ છે ને આપડી પહેલી સ્કૂલ અને પહેલી સપોર્ટ સિસ્ટમ છે નહી!
હા એજ ને એટલે તો આપણે પરિવાર સાથે આમ ક્વોલિટી ટાઈમ પર પણ
બિલકુલ બિલકુલ. અને જોવો ને કે સમય પાછો આવતો નથી એટલે કરી જ લેવો જોઈએ આપડે.
બિલકુલ હા પરિવારને આપેલો સમય જ આમ જીવનની સૌથી મોટી સંપત્તિ છે મારા મતે તો.
બિલકુલ સાચી વાત અને તમને શું લાગે છે કે ટેકનોલોજી આમ પરિવાર પર આમ શું અસર કરે છે?
અ મને તો એવુ લાગે છે કે ટેકનોલોજી ઉપયોગી પણ છે. અને આમ નુકસાનકારક પણ છે કે, બધુ તેનો ઉપયોગ મતલબ કેવી રીતે કરીએ કે તેના પર આધાર રાખે છે એમ.
તો થોડુ સમજાવશો મને!
હા પહેલા લોકો વધુ સમય સાથે બેસીને વાતો કરતા અને ટાઈમ સ્પેન્ડ કરતા અને આજે તો ઘણા લોકો આમ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે એમ.
હા વાત તો છે, ને આમ ઘર ઘરમા આમ જોવા મળે છે આમ.
બિલકુલ પણ ટેકનોલોજી ના ફાયદા પણ છે. પણ આપણે આમ કેહેવાય ને જેમ કે કેવા ફાયદા કે દૂર રહેતા પરિવારો હોય મતલબ પરિવારજનો તો એમની સાથે આપણે વિડીયો કોલ કરી શકીએ ને એમ આપણે ભલે એમને મળી ના શકીએ પણ આમ વિડીયો કોલ. થી એવું લાગે કે આપણે એમ નજીક નજીક વાતો કરીએ છેએ એવું.
બિલકુલ બિલકુલ અને આથી છે ને આમ અંતર હોવા છતાંય પણ ને આમ નજીકનોો અનુભવ થાય છે. એ કેવું કોઈ મારો. કોઈ આમ દૂર રહેતો હોય બરાબર છે, હું એને વિડીયો કોલ કરું તો વાતચીત પણ થઈ જાય છે આ બધું. તેના લીધે તો કે છે કે ટેકનોલોજી ના કારણે. એટલે બહુ ઉપયોગી પણ છે.
હમ્મ હમ્મ બિલકુલ સાચી વાત છે. જોન મારા કાકા છે એ બીજા શહેરમાં રહે છે અહીંથી અમે રહીએ છીએ ત્યાંથી દૂર પણ અમે એમ રોજ વાત કરીએ એમને વિડીયો કોલ કરીને તો એવું આપણને અનુભવ થાય કે ના એ આપડી જોડે જ છે.
હા તો બહુ સરસ નેને શું તમારા ઘરમાં ટેકનોલોજી માટે કોઈ નિયમ છે?
અ ટેકનોલોજી તો મેં તમને કીધું ને કે નિયમ મતલબ કીધો ને કે ફોન અલાબ યુઝ નહીં કરવાનો જમતા ટાઈમે‌ અને રાત્રે પછી સુવાના કલાક પહેલા પણ અમારા ઘરમાં ફોન અડવાનો અલાઉ નથી એવી આદત છે.
બિલકુલ બિલકુલ આવી આ હતા તો બધાના ઘરમાં હોવી જ જોઈએ અને અપનાવી જ જોઈએ લોકોએ.
બિલકુલ કારણ કે આનાથી જુઓ આપણને જ ફાયદો થવાનો છે. આનાથી અ આપણા મગજને પણ આમ શાંતિ મળે પછી આપણે એકબીજાની વાતો સમજી શકીએ પરિવારમાં પ્રેમ વધી શકે એટલે હાલ આદત તો એમ બધા. અનાવી જ જોઈએ.
બિલકુલ અને શું તમે ફેમિલી ફોટો અને મેમોરી સેવ કરો છો?
હા મેં સેવ તો કરીએ જ છે. કારણ કે આમ દરેક પ્રસંગ ખાસ હોય તો એની ફોટો આલ્બમ. પણ બનાવી રાખીએ છીએ અમે.
આ તો બહુ સરસ છે પછી આમ યાદો જોવાની મજા જ કઈક અલગ હોય છે ને.
બિલકુલ બિલકુલ પછી એ કેહેવાય ને કે આમ નાની નાની યાદો પણ આમ જીવનભર ખુશી આપે આપણેે એ જોઈએ તો આપણને બધું યાદ આવે ને ખુશીઓ આપે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી.
હા હમ્મ. હલો હું જાઉં મારે બહાર જવાનું છે આપડે ફરી ક્યારેક વાત કરીએ.
હા ચોક્કસ ચોક્કસ આપડ ફરી ક્યારેક વાત કરીએ.
ચાલો મળડીએ. બાય ટેક કેર.
મારી.